હલો કેમ છે.
હા હું મજામાં તું કેમ છે.
હું પણ મજામાં છું હવે પરીક્ષા નજીક આવી રહી છે એટલે થોડું ટેન્શન થાય છે.
હું પણ એ જ વિચારું છું હવે પરીક્ષા નજીક આવી ગઈ એટલે થોડું ટેન્શન થાય
બિલકુલ મને પણ ટેન્શન લેવાને બદલે પ્લાનિંગ કરીએ તો વધારે સારું રહે
સાચી વાત તું રોજ કેટલાક કલાક ભણે
લગભગ છ થી સાત કલાક પણ વચ્ચે વચ્ચે દસ પંદર મિનિટ નું બ્રેક લઉું છું નહી તો ધ્યાન રહેતું નથી
હું પણ એજ રીતે વાંચું છું પહેલા તો સતત બેસતી હતી પછી થાકી જવાઈ.
કયો વિષય સૌથી મુશ્કેલ લાગે ત.
મને ગણિત અને અંગ્રેજી ગ્રામર ગ્રામર થોડી મુશ્કેલ લાગે તને
મને તો એકાઉન્ટ્સમાં શરૂઆતમાં મુશ્કેલી પડી હતી પણ રોજ પ્રેક્ટિસ કરવાથી હવે સારું લાગે છે.
ખરેખર પ્રેક્ટિસ વગર કોઈ વિષય આવડતો જ નથી
બિલકુલ હું તો દરરોજ જૂના પ્રશ્નપત્રો પણ સોલ કરી જાઉં છું
હા એથી સમયનું મેનેજમેન્ટ પણ શીખવા મળે છે ને
બિલકુલ ત્રણ કલાકમાં આખું પેપર પૂરું કરવાની ટેવ અ પડી જાય તો સારું
તું નોટ્સ કેવી રીતે બનાવે
મેં દર દરેક ચેપ્ટર ના મુખ્ય મુદ્દા અલગ પાડી તે નોટબુકમાં લખી રાખવું પછી તેને રિવિઝન કરતી વખતે બહુ સારી રીતે ઉપયોગ કરવો
વાહ હું પણ એમજ એવું જ કરીશ હવેથી
બિલકુલ રંગીન પેનથી મહત્વના મુદ્દા હાઈલાઈટ કરી તેને વધારે ધ્યાન જાય તેવું કરું પણ યાદ રાખવામાં તેથી મદદ મળે
હા અને ચાર્ટ બનાવીને દિવાલ પર લગાવે તો વારંવાર નજર પડે અને યાદ થઈ જાય
સાચું તો મોબાઈલ કેટલો વાપરે છે.
હવે તો ભણતી વખતે સાયલેન્ટ પર મૂકી દઉં નહી તો ધ્યાન ભટકી જાય
બિલકુલ હું પણ અ સોશિયલ મીડિયા સાથે સમય નક્કી કર્યો છે. દિવસમાં માત્ર વીસ મિનિટ અને ફોન સાઈડ લોક કરી રૂમ માં મૂકી દઉં છું
બહુ સારું નહીં તો ખબરજ નહી પડે કેટલા સમય બગડી ગયો
બિલકુલ ફોનમાં જોતા જોતા તો સમયને બરબાદી થઈ જાય છે અને ભણવા પર ધ્યાન પણ નથી આવતું પરીક્ષા પહેલા આખી રાત જાગીને ભણવામાં અને તેના વિશ્વાસ છે.
હા પૂરતી ઊંઘ પણ લેવાતી નથી
બિલકુલ ઊંઘ ઓછી હોય તો બીજા દિવસે વાંચેલું પણ યાદ રહેતું નથી અને તબિયત ખરાબ થાય તે અલગ.
તું સવાર સવારમાં ભણવાનું પસંદ કરે કે રાત્રે.
હું વહેલી સવારે ભણું છું એ સમય મને એકદમ શાંત. અને સારો લાગે જેથી ધ્યાન વધારે રહે.
હું રાત્રે થોડું વધુ ધ્યાનથી ભણુશુ ભણી શકું. પણ હવે સવારથી ટેવ પાડવાની છે.
બિલકુલ પરીક્ષા પહેલે રિવિઝન કેવી રીતે કરવું તે વિચારવું પડે.
પહેલાં બધા નોટ્સ વાંચું છું પછી મહત્ત્વના પ્રશ્ન લખી. પ્રેક્ટિસ કરું.
બિલકુલ. એ એવી રીતે પ્રેક્ટિસ કરવાથી પણ સારું સારું યાદ રહે મેં પણ છેલ્લા પાંચ વર્ષ ના પ્રશ્નો પ્રશ્નપત્ર જોયા છે
એથી વારંવાર પૂછતા પ્રશ્નો સમજાય છે
બિલકુલ અને સારી રીતે સોલ્વ પણ કરી શકાય છે
સાચે
તું મિત્રો સાથે ગ્રુપ સ્ટડી કરે છે
ક્યારેક બધા સિરિયસ હોય ત્યારે જ
બિલકુલ નહી તો વાત વાતોમાં જ સમય પસાર થઈ જાય છે
બિલકુલ
પરીક્ષા પહેલા ટેન્શન થાય તો શું કરુ
થોડું સંગીત સાંભળું અને દસ મિનિટ ચાલુ પછી ફરીથી ભણવા બેસી જઉં
સરસ રીતે કરે છે તેથી ભણવામાં પણ ધ્યાન રહે અને ફ્રેશ પણ મૂડ થાય
હા પરીક્ષામાં
એમાં
હા પરીક્ષા હોલમાં સૌથી વહેલા શું કરે તું
પરીક્ષા હોલમાં જવું શાંતિ થી બેસુ અને આખો પ્રશ્નપત્ર શાંતિથી વાંચો અને સરળતાથી પ્રશ્નોના શરૂઆત કરી
હું પણ એજ રીતે કરું છું
સમય ન વહેચાણ પણ જરૂરી છે
હા નહીં તો છેલ્લા ઉતાવળ થઈ જાય
બિલકુલ સમય પર જવાબ ના લખો તો સમય પસાર થઈ જાય અનેને લખાણમાં પણ ચોખ્ખું હોવું જોઈએ જેથી જવાબ સામે વાળાને ખબર પડે
સાચું એક્ઝામિનરને વાંચવામાં સરળ પડે તેવું લખવું જોઈએ
બિલકુલ આહાર નું પણ ધ્યાન રાખવું જોઈએ જેથી એક્ઝામ ટાઈમ પર સારી શક્તિ હોય અને લખાણ માં પણ સારું પ્રતિસાદ મળે
હા વચ્ચે વચ્ચે પાણીને એવું પણ પીતું રહેેવું જોઈએ બરાબર જંક ફૂડ ઓછું ખાવું
હા તે પણ છે બિલકુલ અને હળવી કસરત પણ કરવી જોઈએ
હા તને ક્યારેક એવું લાગ્યું કે બધું ભૂલી ગઈ
હા પણ પછી શાંતિથી રિવિઝન કરતા બધું યાદ આવી જાય છે તને
એટલે જ ગભરાતી હોય ગભરાવાનું નહિ
બિલકુલ નહીં
પરીક્ષા પછી શું પ્લાન છે
થોડો દિવસ અમારા અ કરી કરીશ પછી આરામ થોડા દિવસ આરામ કરા પછી નવી સ્કીલ શીખવા માટે જવા
હા કઈ કઈ સ્કીલ શીખવાના છો તમે
હું અંગ્રેજી અને કોમ્પ્યુટર કોર્સ શરૂ કરવાનું વિચારી રહી છું અગર કોઈ બીજી સ્કીલ હોય તો મને જાણકારી આપજો
હા ખૂબ સરસ ભવિષ્યમાં ઉપયોગી રહેશે
આપણે રોજ એકબીજાને ફોન કરીને આજનું ટાર્ગેટ પૂછીએ છીએ તો તુંએ કેટલા ટાર્ગેટ કર્યા છે અને કેવી રીતે કર્યા
હા ખૂબ સરસ વિચાર છે આજે મારું ટાર્ગેટ છે, બે ચેપ્ટર પૂરા કરવાના.
બિલકુલ. અને મારું પણ ત્રણ ચેપ્ટર સાથે એક મોડલ પેપર સોલ્વ કરવાનો વિચાર છે.
કાલે ફોન કરીને, એકબીજાને પૂછ્યું કે, ટાર્ગેટ પૂરું થઈ કે, નહીં.
ચોક્કસ એથી પ્રેરણા મળશે, અને આગળ વધવાની પ્રેરણા ખુબ વધશે.
પરીક્ષામાં સારા માર્ક્સ આવે, આ માટે મહત્વ છે.
બિલકુલ હમ્મ, નિયમિત અભ્યાસ, સમયસર નું આયોજન આત્મવિશ્વાસ અને સતત રિવઝન એજ મહેનત નુ પરિણામ લાવી શકીયે છે.
હું પણ એજ માનું છું.
બિલકુલ. અને તુ એ કોઈ પેપર સોલ્વ કર્યા છે?
હા કર્યા છે, પાંચ મોડેલ પેપર સોલ્વ કર્યા છે. પછી આજુ ટેક્સબુક ના નાવા ક્વેશ્ચન સોલ્વ કરવાના. બધા ટેક્સ્ટબુક ના
બિલકુલ, અકાઉંન્ટસ મા તો હાડ હોય પણ, થોડું થોડું મળે તે પરથી સમજ આવે છે.
હા મને તો અંગ્રેજી ગ્રામરમાં પણ બહુ મિસ્ટેક થાય છે. તે પણ વાંચવાનું ને આવું છે.
બિલકુલ મને પણ થોડી ગૂંચવણ થાય છે પણ થોડું થોડું ધ્યાન આવી જાય, જેથી હું પણ કરી લેમ.
તને ગણિત વિષય ગમે છે?
ગમે છે પણ ગણિતમાં વધુ વધુ આવડતું નથી. વધારે મહેનત કરવાની જરૂર છે એમ લાગે.
હા મને પણ ગણિત અને અંગ્રેજીમાં બહુ મહેનત કરવાની જરૂર છે. અકાઉન્ટમાં પણ મને કરવાની જરૂર છે મહેનત.
બિલકુલ અકાઉન્ટસમાં તો પેપર હાર્ડ આવે છે. અને તેમાં પ્રેક્ટિસ કર્યા વગર તો આગળ વધી ન શકાય અને સારા માર્ક્સ માટે પ્રેક્ટિસ ખુબ જ જરૂરી છે.
હા, તમે કેટલા મોડલ પેપર સોલ્વ કર્યા છે?
મેં બે સોલ્વ કર્યા છે અને હવે ચાર સોલ્વ કરવાના બાકી છે. તો હું તે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ અને પછી ફોન પર વાત અને ફોન કરીને કહીશ કે કેટલા પેપર સોલ્વ કરીએ છીએ, અને કેટલા ટાસ્ક પૂરા કરીએ છી
હા પૂરાના. પેલા વર્ષના પણ પેપર સોલ્વ કરવાના ત્યારે પછી ખબર પડે ટાઈમ ની.
હમ્મ, બિલકુલ પેપર સોલ્વ કર્યો વગર, ટાઈમ મેનેજમેન્ટ ખબર પડતું નથી. અને જૂના પેપર સોલ્વ કરતા તેમાં. ઘણું બધું જાણકારી મળી જાય છે કે કેવા કેવી રીતે પ્રશ્ન પૂછે છે. કેવી રીતે આન જવાબ લખા છે, અને કેવી રીતના પ્રશ્ન આવશે.
હા. અને કેટલાક ક્વેશ્ચન તો રિપીટ પણ થાય છે પહેલાના વર્ષના પહેલાના પહેલા નાવા રિપીટ થાય ત્યારે પછી ખબર પડે કે આ પ્રશ્ન પર બહુ ધ્યાન આપવાનું.
બિલકુલ, પણ કોઈ કોઈ પ્રશ્નો રિપીટ થતા નથી અને નવા જુદા જુદા પ્રશ્નો આવે છે, જેથી પેપર સારું જાય છે, અને હલકા પ્રશ્નો પણ આવે છે.
હા ચાલ હવે હું ફરી ભણવા બેસુ.
હા, પણ તમને હું પૂછવા માંગુ છું કે એક્ઝામ ટાઈમમાં તમે પેપર કેવી રીતે લખો છો
હું પહેલા તો પેપર બધું પાંચ મિનિટ આપે તેમાં બધું પેપર જોઉં પછી એમ સી ક્યવીઝ ને આવા જોમ પછી લાસ્ટમાં એમ સી કુઉજ જોવાનો ટાઈમ નથી રહેતો પછી લખવાનું શરૂ કરું
હા બિલકુલ
આવડે તે પહેલાં લખવાનું
હમ્મ તો તમારો ટાઈમ વધારે વેસ્ટ ના કરુ ચાલો તો તમે તમારી પ્રેક્ટિસ કરો
હા ચાલો બાય ઓલ ધ બેસ્ટ
બાઈ ઓલ ધ બેસ્ટ